ઓ
હાઈ કેમ છે
હાઈ બસ મજામાં તમે કેમ છો
બસ મજા માં શું કરતા હતા
કઈ નહી જો ને બસ હમણાં બેઠા હતા મહેંદી ને એવું કરતા હતા થોડુંક
અચ્છા જમાનું બની ગયું
હા બસ બની ગયું
અચ્છા
તમારું ત્યાં બની ગયું
હા અમારું બી બની ગયું ચાલો હું આ તમે મહેંદી લગાવી
હા મહેંદી કરતી હતી
તમને આવડે છે
હા ને મને તો હું તો દુલ્હન મેંદી ના બધા ના ઓર્ડર લઉં છું તો મને બધું આવડે છે
કેવું સારુ કહેવાય મને બીજ કે આવ ભણી ભલે ભણીને આગળ વધે પણ કોઈકને ભણવાનું ના ઉકલે કેવ તમે બારમું પતાયુંને પછી ભણવાનું મૂકી દીધું
હ ના તમે તો બારમું કીધું પણ મેં તો એને કોલેજ બી કરી જ છે જોડે અને પછી મહેંદી નો મને ભણવાનો શોખ થોડોક ઓછો હતો તો મેં સોચ્યું કે મહેંદીમાંને એના બી મે આજકાલ કેટલી કમાણી હોય છે જેમ કે
હા એઈજ ને હું બી ઇ જ કહું છું કે મેંદી વાળી કેટલું બધું એના સ્કીલસ થી કેટલું કમાઈ શકે કેટલા પૈસા લઇ જાય છે મેહેંદીવાળી મેકઅપ વાળી પછી કેટલું બધા એવા સાઈડ કોર્સેસ છે. આપડે કરી શકીએ ને આપડે અન કરી શકી મેંદી પછી મેકઅપ પછી હેર સ્ટાઇલ ને કેટલું બધું બ્લાઉઝ સીવાનું ભરતકામ કપડા સીવાનું કેટલું બધું આપડે કરી શકીએ ટેલર નુ ને
હા એ બી તમારી વાત બઉ જ સાચી છે. કે ઘણા બધા હવે કો આમ સાઈડ કૉર્સ કરી શકાય છે. જેમ કે મહેંદીનું તમે કીધું તો મને હે ને હું જ તમારો મારો એક્સપિરિયન્સ કવ કે મહેંદીના આજકાલ તો માર્કેટમાં દુલ્હન ના ફાઇવ થા થાઉઝન્ડ યા ટેન થાઉઝન્ડ પર પર્સન હોય છે. અને બહુ સારા હોય છે.
હા એ જ હું ભી જો માં મેકઅપ નું કરું છું. તો મેકઅપ નું ભી ઈજ એ કે કે એક પર દુલ્લા ના મિનિમમ રેન્જ ટ્વેન્ટી થાઉઝન્ડ હોત હવે એ તો નોર્મલ એકદમ સિમ્પ કરે એમાં હેવી જાવ તો એન થી બી ઉપર તો આપડે તો સીઝન હોય તો કેટલી બધી આપણે તૈયાર કરી કેટલી બધી આવે રાતથી આપણે સ્ટાર્ટ કરવું પડે. તો આમ કે ઘણું આપડે ઈન્કમ હે એનામાં. ખાલી બધા એમ કે કે ભણ ભણીને જ માણ કમાય. પણ આમ સાઈડ કોર્સ છે, આવા કે જેનાથી કમાઈ શકાય.
મારો એક્સપિરિયન્સ કે ને તો જે ભણે છે ને એ ભણવામાં જ વ્યસ્ત રહે છે. હવે એમ સમજી લો કે અઢાર વર્ષ થી એ કોલેજ ચાલુ થયું હે. તો પચીસ ત્રીસ એટલા વર્ષો ભણતરમાં જ બ બગાડે છે, ને કમાતા નથી. અને જે આ મહેંદી મેકઅપ કે શીખી જાય છે. એ તો એ સમજી લો કોલેજ નથી કરતા અને અઢાર વર્ષથી જ એ લોકોની કમાણી સ્ટાર્ટ થઈ જાય છે. અને એ લોકો અર્નિંગ કરવા માંડી જાય છે. તો એ લોકો માટે પોતનો ખર્ચો પોતે ઉઠાવી શકે તો સારું કેવાય.
હા ઈ જ ને હવે આમ સપોઝ સીઝન ઉપર આવું કરી દે જયારે લગન ની ને સિઝને તે આ કરવાનું અને જયારે ઓફ સિઝને તે જોબ ભરી સ્ટાર્ટ કર દેવાનું. આમ ડબલ ઈન્કમ થઈ છે. કેટલી મોંઘવારી વધી ગઈ છે, આમ સિંગલ ઇન કમ થી તો ઘર ચાલે ભી નહી.
અરે આની તો મેન તમે કીધું જેમ કે મેંદી મેકઅપ એની તો ઇન્કમ હમણાં તમે જોવા જાવ તો પર પર પર દુલ્હન ટ્વેન્ટી થાઉઝન્ડ પ્લસ હોય છે. તો એવી તો પાર્લર વાળા તો એક દિવસમાં બે દસ ખડ દુલ્હન તૈયાર કરી દેતો એ લોકોના લાખોમાં પૈસા પહોંચે એ બી એક દિવસમાં આમ તો આપણે મજૂરી કરીએ આપણે ઓફિસમાં કે જઈ તો કેટલું બોસ નુ ન સાંભળવું પડે. અને એનામાંથી આપને લા લાખ રૂપિયા તો ભી પગાર મહિના નો નહી મળતો હોય આતો એક દિવસમાં લાખ રૂપિયા કમાય છે. તો ઇ સારું જ કહેવાય ને ઘર
હા ઈઝ ને આમ. હવે ઓફ સિઝન હોય હવે સિઝન માથે જ હા હોય. પછી સીઝન પુરી થઇ તો એમ નવરા થઈ જાય. એટલે એમ જોબ કરી લેવાય તો શું હે કે સાઈડમાં ખર્ચો બીજો બી આવતો આવે આપડો ખર્ચો આમ ખર્ચો તો આપડો હોય જ વધતો જ હોય. કેટલું બધું હમણાં તો કોમ્પિટિશન થઈ ગયું ન દેખાદેખી થઈ ગઈ કે બધા પાસે છે તો મને બી જોઈએ. એવામાં કેટલા ખર્ચા વધી ગયા છે તો આમ થોડી ડબલ ઈન્કમ હોય. કે બે સાઈડ થી ઇન્કમ થતી હોય તો આમ સારું રે આપડા ટેકો થઈ જાય.
હા એથી તમારી વાત સાચી છે કે સારું રે. પણ અમુક માણસોને હોય કે જોબમાંથી ના ઇન્ટરેસ્ટ હોય કેમ કે જોબમાં પ્રેસર્સ ને બધું ઘણું હોય. આ તો હવે આપણા હિસાબે આપે જઈ આપને મન લાગે ત્યારે આપે ઓર્ડર લઈ શકી ને એવું બધું હોય. ને આ તો એટલું બધું બર્ડન વાળું તો કોઈ કામ નથી. આમાં તો આપે ઈઝીલી કરી શકી. તો આ સારી ઈન્કમ છે મારા પોઈન્ટ ઓફ વ્યુ થી આ ઇન્કમ મને તો બહુ જ ગમે છે. કે ખાલી મેકઅપ, હેરસ્ટાઈલ છે. જેમ કે હમણાં નેલ્સ નું બી કેટલું છે, અને જોડે - જોડે જે કરતા હોય એ લોકો ક્લાસીસ બી ચલાવી રહ્યા છે. તો સારું કેહેવાય.
હા ઇજ ને અના ક્લાસીસ બી કેટલા હ મોંઘા થઈ ગયા છે. મેકપ ના, નેલજ ના, મહેંદી ના ક્લાસ કરાવે શીખવાડી દે. ટીચિંગ ના ક્લાસ હોય, એ બી કેટલું એક્સપેન્સિવ થઈ ગયું છે.
હા એ એ બી તમારી વાત સાચી છે કે બહુ એક્સપેન્સિવ થઈ ગયું છે. હવે હમણાં જોવા જઈએ તો ફિફ્ટીન થાઉઝન્ડ થી નીચા તો માઇરા મારા ખ્યાલથી મેકઅપ ના ક્લાસીસ તો નથી જોતા ભલે એ સાથે - સાથે એ લોકો બધું આપે છે, એના પ્રોડક્ટ ને બધું જોડે એ આપ આપે છે. તો સારું કેહેવાય પંદર હજારમાં આપે બધું શીખી જતા હોય તો સારું છે.
હા ઈ તો છે. પ્રોડક્ટસ ને બધું આપે. પણ હવે શું હે કે મેકઅપમાં ઠી કે નો ડાઉટ છે, પણ હવે તો બધા સેલ્ફ મેકઅપ એ શીખી ગયા છે. તો મેકઅપમાં એટલું બધું ફ્યુચર નથી દેખાતું, પણ આ મેદી નેલ્સ ઈ શું આર્ટ એન્ડ ક્રાફ્ટ છે. તો મીન્સ આર્ટ જોઈએ એમાં કળા જોઈએ એટલે એનામાં ફ્યુચર છે.
તમે કહો છો કે મેક મેકઅપ બધા સેલ્ફ મેકઅપ શીખી જાય છે. પણ સેલ્ફ મેકઅપ શીખી જાય છે, પણ પોતાના ઘરના અ અમજી લો. પ ફંક્શન હોય કે પ્રસંગ હોય. ત્યારે તો પોતે સેલ્ફ ના કરી શકતા હોય. ત્યારે તે ઓમે એ લોકો બુક કરતા હોય. તો એનામાં બી આ ચાલી શકે છે એવું એમ મેકઅપ તો સારું છે. રેન્જને આમ પ્રાઇસ વાઈઝ ને ઘણી ઇન્કમ છે. અ કમ્પેર ટુ મહેંદી અને નેલ્સના કરતા મેકઅપની ઇન્કમ સારી હોય છે. એક સાઈડર ના બી એ લોકો બારસો પંદરસો લેતા હોય તો હવે એટલા તો ફંક્શનમાં સાઈડર્સ તો ઘણા બધા આપને મલી જાય છે, કેમ કે ફેમિલી મેમ્બર ઘણા હોય છે.
હા એ તો છે ને હવે જો ખાટલી વર્ખ હમણાં આયુ છે. તો એક કેટલું ઈ પતલું - પતલું વર્ક કરે બ્લાઉઝ મા કપડા માં કેટલું બધું વર્ક એ હાર્ડ છે. એના બી કે એટલે સારી ઈન્કમ થાય છે. એનામાં હવે ભલે આપને આપણું થોડુંક કમ બોડી પેઇન થઈ જાય, પણ એની ઇન્કમ બહુ જ સારી છે.
હા અને બોડી પેન થાય, પછી આઈસ નું જેને પ્રોબ્લેમ હોય એ બી થાય કે ના એનામાં કેટલું ઝીણું - ઝીણું વર્ક બી હોય. પ ઇ જેને ઇન્ટરેસ્ટ હોય જેને આવડી જતું હોય એ લોકોને તો સ્પીડ બી સારી હોય કે એ લોકોને સારું આવડી જાય તો, સારું કેવાય ને એ લોકો કરી શકતા હોય, બાકી જો બિગનર્સને જે શીખવું હોય ને આમ એનામાં ઇન્ટરેસ્ટ જ રહસ જ ના હોયને તો એ લોકો ના કરી શકે તો આ ખા બીજું બધું મેકઅપની જે છે. એ તો બધા મારા ખ્યાલથી બધા કરી શકે કેમ કે બધા શીખ શીખી શકે મેકઅપમાં બીજું કાંઈ હોય નહીં બાકી તમે મેંદી કે કીધું કે એનામાં ઝીણી - ઝીણી ડિઝાઇન હોય કે નેલ્શ માં બીજીની ડિઝાઇનો શીખવું થોડુ મુશ્કેલ છે
આ તો સ્કીલસ ઉપર ડિપેન્ડ કરે કેનો હાથ કેટલો બેસે છે સ્કીલસ કે એને કેટલી આવડે છે એના ઉપર છે આમ તો હાર્ડ તો બધું હોય, મેકઅપ બી હાર્ડ જ હોય કેમ કે પરફેક્ટ મેકઅપ હોવો જોઈએ કેમ કે લગ્નમાં પછી કેવો લાગે આપડો મે ખરાબ થઈ જાય એ બધું આપડા સ્કીલ્સ ઉપર ને આપડો હાથ કેટલો બેસે છે એના ઉપર ડિપેન્ડ કરે
હા, તો બી કમ્પેર ટુ મહેંદી અને નેલ્સ એ તો મે મારા ખ્યાલથી મેકઅપ ઈઝી છે કમ્પેર ટુ મેંદી એડ નેલ્સ એટલા માટે તે હું કઉ છું કે હું મેકઅપ શીખવા પ્રેફર કરું મહેંદીને નેલ્સમાં હાથ કોક નો જ વળતો હોય બધાનો ના વળી શકે તો એ લોકો મેકઅપ તો કરી જ શકે ને કેમ કે મેકઅપ શીખશે તો આવડી જશે બાકી મહેંદી ગમે હાથ જ ના વડે તો ગમે એટલી શીખસે તો નહી જ ફાવે ને
તો હું એમ નથી કેતી કે આ મહેંદીને એ કે ઓમ હું એમ કઉ છું કે બંને હાર્ડજ છે બંને સ્કીલસ જોઈએ કેમ કે મેકઅપમાં બી સ્કીલ્સ જોઈએ જ હવે તમારો ઇન્ટરેસ્ટ ના હોય તમે શીખો તો એ તમને આવડશે જ નહી એ હું એને ઇન્ટરેસ્ટ હોય ને તમને જરી બી આવડતું ના હોય તમે મહેંદી ના કરી હકો બંનેતમારુ હોવુ જોઈએ કે
હા, એ વાત તમારી સાચી કે બંને બંને હોવું જોઈએ બંને હશે તો જ આગળ વધી શકશું આપે બાકી તો આ બધું નહી થઈ શકે બાકી મેહંદીને એવું બધું તો જોઈએ જ છે આપને
હા, બહુઆમ આજકાલ ના તો બહુ ઓછા શીખે છે મેહેંદી ને ઈ કેમ કે આજકાલની જનરેશન એ તો થોડું કે એવું લાગે કે કેટલું આમ કેવું મહેંદી નુ કામ થોડુંક એવું હોય બેસવું પડે ને કરવું પડે ને આજકાલની જેન્સી જનરેશન ને એવું ના ચાલે
ને મારા ખ્યાલ થી જયારે જેન્સી જનરેશન ના મેરેજ કાયમ કે કોઈક ફંક્શન આવશે ત્યારે એ લોકો મહેંદી ના પેલા જેવા તો શોખ ભી નહી રહ્યા હોય પેલા તો બહુ મહેંદી ના બધાને શોખ ને હતા બધું બહુ ચાલતું, કરતું અને હવે તો એવું કઈ છે ની તો આમ સારું ના થાય ને
હા, ઈ વાત છે પણ શોખ તો હોય ને પોતાના લગ્નમાં પણ ભલે આજ પેલા જેટલો ની કે આખો હાથ કે કરો આમ છોટી કે મિનિમલ હોય એટલા શોક રહેશે હવે તો
હા, નક્કી ની હવે બધાને આજકાલ તો જેન્સ જનરેશન છે તો એ લોકો ના શોક મોજ તો બહુ અલગ જ હોઈ શકે છે એ મેંદી કરતા તો હવે ટેટુમાં કેટ એટલા એ લોકોને ક્રેઝ ચાલી રહ્યા છે એ લોકો મેંદી તો પ્ર ફરજ નથી કરતા કેમ કે વળી એ લોકોને એવું હોય મહેંદી થીકોઈ રિએક્શન થશે આમ થશે, તેમ કરશે ચીક ચીક ઘણા હોય છે મહેંદી માં અને એમાં એ લોકોને હાઈજીન ખપે છે
હા ઈ જ હાય એ લોકો ટેટું કરે છે પણ ની ઈંક કેટલી ખરાબ હોય આપડી બ્લડ માટે ઈ હવે નથી જોતા
હા, ઠીક છે, ચલો હું તમારી જોડે પછી વાત કરું
હા,
બાય બાય,
હાય,